શું ચાલે શાંતિ મજામાં?
બસ મજામાં તમારે કેવુ ચાલે શાંતિ
બસ એકદમ જોરદાર ચાલે છે, જો અત્યાર તો મોક હ કમ્પ્લીટ આવે છે, તમને આવ છે, મારો અવાજ
હા કમ્પ્લીટ આવે છે, આજે અમે ડીમાર્ટ ગયા તા
હ કેટલાનું બિલ કરીને આયા આજે તમે
આજે અમે ત્રણ હજારનું બીલ કર્યું પણ મોંઘવારી ખરેખર કેટલી બધી વધી ગઈ છે.
ના ના સાચી વાત છે, મોંઘવારી તો બો જ વધી ગઈ છે, આજે અવે અત્ય્યારે તમે જુઓને હમ જોવા જઈએ તો મોંઘવારી ઘરની કેટલી બધી ચિંતા બન ઘરની સૌથી મોટી ચિંતા જ આ બની ગઈ છે, મોંઘવારી
હા સૌથી પેલા જાણીએ કે મોંઘવારી એટલે શું?
ચો આપડે કહીએ ને તો જયારે રોજબરોજની વસ્તુઓના ભાવ સતત વધે અને એજ પૈસામાં ઓછી વસ્તુ મળે તેને મોંઘવારી કેવાય
એટલે સામાન્ય માણસનું જીવન મુશ્કેલી બની જાય ને?
હમ સાચી વાત છે, તમારી હ જો દૂધ, શાકભાજી, અનાજ, ગેસ, પેટ્રોલ, દવાઓ બધાના ભાવ વધી રહ્યા છે.
સૌથી વધુ અસરકારક અસર કોના પરર પડે.
આ તો મધ્યમ વર્ગ હોય ને એ લોકોને સૌથી વધારે ખર પડે જેમ કે કેવું કે આ આવડે પૈસા વાળી પાર્ટી હોય એ લોકોને ત્રણ હજાર નું મહિનાનું બિલ કર્યા બઉ વધારના એ તો નોર્મલ
ના ના સાચી વાત છે તમારી. ઘણા પરિવારોને તો બચત પણ આમાંથી મોઘવાને લીધે બચત કરવી પણ કેટલી મુશ્કેલ પડે છે.
હા એટલે સાચું કેહેવામાં સાચું ઘણા લોકો પોતાની જરૂરિયાતો ઘટાડે છે. અને કેટલીક વસ્તુઓનું ખરીદવાનું ટાળે છે. મતલબ કે જો અત્યારે આપડે લો આપ મધ્ય છીએ મધ્યમ વર્ગન સૌથી વધ મોંઘવારીમાં સૌથી વધારે મારો મધ્યમ વર્ગ ના ને જેમ કે તમે અત્યારે કે મારે અત્યારે જરૂર છે. મારે ડ્રેસ અત્યારે મારી જોડે કપડા નથી. તો તમારે કપડા લાવુ છે. તો હું બે ત્રણ જોડી લાવવાની જગ્યાએ એક જોડી માં હું સ્ટોપ કરી દઈશ. કે ના બસ મને એક જોડી થઈ જશે મારે હવે આગળ બીજા આપણે લેવા નથી એ એમાં આપણેે ખરીદી એવી રીતે ઘટાડી શકીએ છે.
ના ના તમારી વાત સાચી છે અને બીજી વસ્તુ એ છે કે જયારે પણ આપણેે જો મોંઘવારી વધે ને જો પેલા તો પેટ્રોલ ના ભાવું વધ ડીઝલ ના ભાવ વધે પછી શાકભાજી છે રોજ જરૂરિયાતોની વસ્તુઓના જયારે ભાવ વધે છે. તો તેનો માર સૌથી વધારે તો સામાન્ય પ્રજા પર જ પડે છે. આવો અમીર લોકો હોય. એને સોની જગ્યાએ એકસો દસ નું પેટ્રોલ પુરાવામાં રૂપિયા વાળાને કશું વધો નહીં આવે. પણ જયારે કોઈ ગરીબ માણસ હશે કે જે રોજ પાંચસો રૂપિયા કમા તો હશે હવે એને એકસો દસ ની જગ્યા એકસો વીસ એકસો વીસ એકસો ત્રીસ નું પેટ્રોલ પુરાવાનું થાય. એટલે એની આવકમાં નહીં પણ એની તો બચતમાં ઘટાડો થશે. એના ખર્ચા વધશે હવે જયારે બી એ એવું વિચારશે કે મારા અહીંથી અમદાવાદ જઉં જો પેલું વિચારશે કે પચાસ દુ સો કિલોમીટર થાય અમદાવાદ. હ મારું બાઈક વીસની એવરેજ આપે છે તો મારે એવરેજ દર એ વીસ ની એવરેજ આપે છે તો મારા આવા જવાબમાં બી સો રૂપિયાનું પેટ્રોલ વધારે જશે મારું.
તો એને મોંઘવારીનો તો માર પડે જ છે ને.
હા એ તો છે ને હા સાચ મોંઘવારી એ વધવાના મુખ્ય કારણ જ એ છે કે ઉત્પાદનો શું થવું માંગમાં વધારો થવો. પછી ઈંધણના ભાવમાં વધારો થયો કુદરતી થી આફતો પરી પરિવહન ખર્ચા વૈશ્વિક પરિસ્થિતિ એટલે ઉત્પાદન ઓછું થવું એટલે કે તમે જોઈ લો અત્યારે દુષ્કાળ પડે મતલબ કે આ વરસાદ કેટલા દિવસ પછી આ અત્યારે ચાલુ થયું એ પેલા ગરમી કેટલી સ ખત હતી એના લીધે શાકભાજી ને બધામાં બો ભાવ ઉગે નહી શાકભાજી ખેતરમાં નવા એટલે ભાવમાં બી વધારો થાય. - પછી તમે એમ કો અ ભાવમાં વધારો થાય. - હવે શાકભાજી ભાવમાં વધારો વધારો થાય એટલે તમે શાકભાજી રોજ ની વસ્તુ છે એટલે એની માંગ બી વધે પછી ઈંધણમાં ઈંધણના ભાવમાં વધારો એટલે વચ્ચે તમે જોયું તું ને કે અમુક જગ્યાએ અમુક પેટ્રોલ પંપો બંધ હતા કે આગળ થી પે પેટ્રોલ આવવાનું બંધ થઈ ગયું છે આ ને તે તો એના લીધે પેટ્રોલ ને ડીઝલમાં ભાવ ડીઝલ ના ભાવ વધે પછી ગેસ નો લઈ લો તમે ગેસ ના બોટલ માં બી હમણાં યુદ્ધ ચાલતું હતું બહાર તો એના લીધે ગેસની બોટલો બી નથી મળતી કે ગેસ બી તો ઇવન અફવા બી એવી ફેલાય હતી કે ગેસ લાઈન જેના ઘેર હોય એને હવે ટાઈમ પ્રમાણે ગેસ મળશે એવું બધું હો થાય પછી કુદરતી આફત એટલે કે આ જો વરસાદ ચાલુ થયો છે એટલે વરસાદ આજે જ સવારથી ચાલુ થયો છે તો હજુ વરસાદ બંધ નહી થયો તો કન્ટિન્યુ સવાર થી લઈને સાવાંજ સુધી સતત વરસાદ પડે તો બી એમ થાય કે પુર આઈ જશે એને કુદરતી આફ અ કુદરતી અફ આફત કહેવાય અને એને કુદરત ની આફત ના લી ધે બી બધું શાકભાજી ને બધું મોઘવું પડે પછી છે પરીવાહ પરિવહન ખર્ચા અને વૈશ્વિક પરિસ્થિતિઓ
હા વાત તમારી સાચી છે પણ કેહેવાનો મિનિંગ કે જો બહુ જ એટલું બધું જો મોંઘવારી વધી છે વધારે તો મોંઘવારી વધવાના કારણો પણ એવા છે. કે માનલો અત્યારે હવે આપેલું આપણે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થયું હતું તો એમાં હોર્મોશુ ટ્રેટ બંધ કરી દીધો હતો તો એના લીધે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યાતા. એ તમને ખ્યાલ હશે બરોબર હવે એ એ વસ્ તું બરોબર છે કે ચાલો આવા ટાઈમે પેટ્રોલ ડીઝલ ની અછત હોવાને કારણે એના ભાવમાં વધે કે જેથી લોકો પેટ્રોલ ઓછું પુરાવે અને ઓછું વાપરે પણ કહેવાનો મિનિંગ કે જો પેટ્રોલ ડીઝલના ભાવ એવી રીતે એક જદમ સરકાર વધારે દે ચાલલો આજે પેટ્રોલના ભાવ વધી ગયા કોઈ બ રીઝન વિના ભાવ વધવા ના જોઈએ. એની પાછળ કોઈ પર્ટિક્યુલર રીઝન જોઈએ કે ભાઈ આ વસ્તુના લીધે અમે આ વસ્તુના ભાવ વધાર્યા છે અત્યારે માનલો હવે તમે જોજો હો અત્યારે તમે બહાર કહીયે ફરવાજો તો હોટલો તો હોટલો ના ભાવ પણ કેટલા સાતમે આસમાને છે. પાંચ પાંચ હજાર સાત સાત હજાર આઠ આઠ હજાર રૂપિયા હોટલોનું ભાડું હોય છે. કે જે સામાન્ય માણસ તો ખર્ચી શકતો જ નથી એટલા પૈસા એટલે એ ફરવા જવાનું બી વિચારશે નહી. એટલે એટલું ટુરિઝમ પણ ઘટશે.
ના ના સાચી વાત છે. અત્યારે તો વિદ્યાર્થીઓને આ વસ વસ્તુ તો મોંઘવારીની વસ્તુ તો વિદ્યાર્થીઓ પર વિદ્યાર્થીઓ પર બી અસર પડી છે અત્યારે તમે જોઈ લો આપણેે જે જ જે ટાઈમે ભણતા હતા ત્યારે નોટો ચોપડ્યા બધું લઈને કેટલું સસ્તું હતું અત્યાર તો સ્કૂલોમાં ફીજ લાખ લાખ રૂપિયા થઈ ગઈ છે. તો નોટબુક્સ ને યુનિફોર્મ ને એના બી અલગ પૈસા એટલે એ વસ્તુ બી છોકરાઓ ઉપર બી અસર પડી છે. અને બસ નું ભાડું સ્ટેશનરી ખર્ચા એ બી અલગ બસ નું ભાડું બી પેલા એવું હતું કે બસ અહીંથી બીજા ગામ જવું હોય તો વીસ થી પચીસ રૂપિયા માં આપડે જઈ શકતા હતા અત્યારે એ જો એના બરાબર જોવા જાવ તો ત્રીસ થી ચાલીસ રૂપિયામાં એક ગામ થી બીજે ગામ જઈ શકાય છે.
ના ના તમારી વાત સાચી છે અને બીજી વસ્તુ એ છે. કે જો જેમ જેમ વસ્તુઓના ભાવ વધશે એમનેમ એમ એમ આપણેે કેહેવાનું મિનિંગ કે વસ્તુ જે બી વસ્તુનો ભાવ વધયો માન લો અત્યારે આપડે શાકભાજી ના ભાવ વધ્યા બરોબર તો શાકભાજી લેનાર પબ્લિક તો એ તો રૂટીન જરૂરિયાત ની વસ્તુ છે. હવે એ વસ્તુ ના ભાવ તો સરકાર એવી વસ્તુ ના પ સામાન્ય જનતાને તેનો પ્રભાવ કેટલો પડશે હવે જે અત્યારે અમીર માણસ છે ને એવું કે કે ભાઈ ચલો ચાલીસ રૂપિયા ને કિલો બટાકા તમને પચાસ રુ કેમ તો એમ તો કશો ફરક પડવાનો નથી એનાથી હવે એજ વસ્તુ સામાન્ય માણસને કેટલો ફરક પડશે એનાથી
ના ના સાચી વાત છે પણ સરકાર તથા નાગરિક બંનેને મળીને મોંઘવારી સામે જવાબદારી પૂર્વક કામ કરવું
ના ના સાચી વાત છે અને અત્યારે ખેડૂતો ની વાત કરીએ તો અત્યારે શાકભાજી ના જે ભાવ છે. અત્યારે ખેડૂતોને પણ એવા સારા ભાવ એવું નથી કેતા કે આપણે આના લીધે ખેડૂતો ઓછું કમાય તો ખેડૂતોને બી સારા એવો સરકારે સબસીડી સહાય એવી અત્યારે આપે છે કે જેનાથી ખેડૂતોને પણ થોડીક આપડે ખેતી કરવામાં રાહત મળે જેથી કરીને તે ખેતી વધુ સારી રીતે કરી શકે અને હું તો કવું એમ કે મોંઘવારી વધે છે બરોબર તેની સાથે સાથે સરકાર ના અત્યારે એવા પગલા છે કે જે સરકાર સારી સારી એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે બરોબર તો મોંઘવારી અત્યારે માન લો મોંઘવારી પેલા જેવી મોંઘવારી અત્યારે વધી છે નડા મોંઘવારી વધી છે પણ જે પર્સેજ મોઘ મોંઘવારી ના હોવા જોઈએ મોંઘવારીના એવા પર્સન્ટેજ નથી અત્યારે નવ્વાણું રૂપિયા પેટ્રોલ હતું અત્યારે એકસો એક રૂપિયા જ પેટ્રોલ છે.
અછા છે. એના લીધે ગૃહિણીઓને ઘરનું બજેટ સાંભાળવું બી અઘરું પડ્યું એ છેનાલ ખરીદી બી ખરીદી પણ એ લોકો ઓછી કરી શ કરી દે છે.
ત્યા ના સાચ અને પેલા જે વસ્તુ ના ભાવ વિચારો વગર જે વસ્તુ ત પેલા આપણને પચાસ ચાલીસ સાઠ રૂપિયામાં મળતી હતી એ વસ્તુ અત્યારે છસો રૂપિયામાં મળે છે આપણને
ના સાચી વાત છે.
અને બીજી વસ્તુ એ છે કે ગુવારી એ આમ કેહેવાય ને કે સામાન્ય માણસ માટે આમ શું કેવાય કે સાફને નોડિયા જેવો છે. કે જેને ગમતું નથી ને વેઠાતું નથી તો સારું ચલો મળીએ આપડે નવા ટોપિક પર ખુબ ખુબ આભાર
આબર પોતે કેટલું